હલો
નમસ્તે
નમસ્તે
શું કરી રહ્યા છો
બસ કઈ ખાસ નહી પરંતુ અમુક પ્રશ્નોને કઈક ટોપિક હતું જેના વિશે ચર્ચા કરવાની હતી તો મેં કીધું તમને કોલ કરુ
વાહ વાહ સરસ સરસ બાકી કેમ છે ઘરે બધા મજામાં
બસ બધું મજામાં તમે કયો
બસ અમારા ઘરે બી બધું જ સારું છે બધું સારું ચાલી રહ્યું છે સારું તો બોલો છેને વિશે આજે કોલ કર્યો
હા તો ચાલો હવે થોડું આપણે આગળ વિચારીએ અને તમને શું લાગે છે કે બુદ્ધિશાળી વ્યક્તિ વધારે બોલે છે કે વધારે સાંભળે છે
મારા મતે તો વધારે સાંભળે છે
અચ્છા પરંતુ એવું કેમ લાગે છે
અ કેમ કે એમાં કેવું છે કે કારણ કે સાંભળવાથી નવી માહિતી મળે છે ને એટલા માટે
હા સાચી વાત છે અને જો દરેક વ્યક્તિ પહેલા સાંભળે અને પછી બોલે તો કદાચ શું બદલાઈ શકે
તો હું જેમ તમને કહું કે જો દરેક વ્યક્તિ પહેલા સાંભળે અને પછી અ બોલે તો કેમાં કેવું છે કે ગેરસમજો ઘણી ઓછી થાય છે
હા ઓકે અને તમને શું લાગે છે કે બુદ્ધિ અને ધીરજ વચ્ચે કોઈ સંબંધ છે ખરો
હા ચોક્કસ છે બુદ્ધિ અને ધીરજ વચ્ચે સંબંધ છે એ બી ખાસ ગાઢ સંબંધ છે જે ચોક્કસ છે એમ કહી શકીએ આપણે
સરસ અને કહુ તમને કેવી રીતે તો
અ તો હું એમ કહી શકું ભાઈ કે ધીરજથી લીધેલા નિર્ણયો જે હોય ને એ સામાન્ય રીતે વધુ સારા હોય છે કેમ કે આજકાલ કેવું છે કે લોકોનું જે કહેવાય ને સહનશક્તિ તે બધામાં બહુ જ ઓછી થઈ ગઈ છે અને જે બી નિર્ણયો લેતા હોય છે એ ફાસ્ટ લઈ લેતા હોય છે જેનાથી શું છે કે એ લોકોને જિંદગી માં ઘણું બધું પસ્તાવવું પડે છે કેમ કે જલ્દી અથવા લીધેલો નિર્ણય જે હોય ને આપણને જિંદગી માં બહુ પસ્તાવે છે. એટલે હું તો એમ જ કહશ કે ભલે આપણને દસ વખત વિચારવું પડે પણ જે બી નિર્ણય હોય ને આપણે ધીરજથી જ લેવો જોઈએ
સરસ અને જો તમને એક દિવસ માટે દુનિયાને દરેક પુસ્તક વાંચવાની શક્તિ મળી જાય તો તેનો ઉપયોગ તમે શું કરશો કેવી રીતે કરશો
તો હું છે ને સૌથી ઉપયોગી વિચારો લોકોને પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી કરીશ
સરસ શું બધું જાણવું જરૂરી છે કે સાચી વસ્તુ જાણવી વધુ જરૂરી છે?
ના મારા મતે તો એવ હું કહી શકું ભાઈ કે સાચી વસ્તુ જાણવી વધુ જરૂરી છે.
અચ્છા અને તમને શું લાગે છે કે સૌથી મુશ્કેલ પ્રશ્ન નો જવાબ શોધવો મુશ્કેલ છે કે સાચા પ્રશ્નો પૂછો
ના સાચો પ્રશ્ન પૂછો ને એજ સારું છે.
અચ્છા એવું કેમ?
કેમ કે એમાં કેવું છે કારણ કે સારો પ્રશ્ન જ સાચી દિશા બતાવે છે. ક્યારેક આપણને કેવું થાય છે કે જલ્દી જલ્દી માં આપે જલ્દી નિર્ણયો લઈ લે તા હોય છે જેનાથી શું છે કે આપણું જે પ્રશ્ન હોય છે એનો બી જવાબ બી ખોટો હોય છે. તો માર મતે તો હું એમ જ કહી શકું કે જે સારો પ્રશ્ન છે ને એ જ સાચી દિશા બતાવે છે.
ઓકે અને જો તમને કોઈ નવી શીખવાની પદ્ધતિ બનાવવાની હોય અને એની તક મળે તો એ તમે કેવી હશે શું હશે?
હા તો હું એમ કહી શકું કે એ તો સરળ અને પ્રેક્ટિકલ જ હશે.
ઓકે અને તમને શું લાગે છે કે લોકો ભૂલો માંથી વધુ શીખે છે કે સફળતા માંથી?
ના ભૂલોમાંથી જ લોકો ઘણું બધું શીખે છે. જે મેં વાત કરી હતી કે આજકાલ કેવું છે કે લોકો કઈ બી વસ્તુ હોય ને તો આપણે કઈ પણ ભૂલ થઈ જતી હોય તો આપ બીજા લોકો કેવું વિચારે કે ચલો આનાથી ભૂલ થઈ ગઈ છે એટલે કેમ મોટું કાંઈક ના થઈ ગયું હોય એ રીતે આપણને ગેસ કરે ખરેખર તો હું એમ જ કહ કે કાઈ બી આપણને સફળતા અચીવ કરવી હોય ને ભાઈ તો એના માટે આપણે જેટલી ભૂલો કરીશું ને એટલું આપણેે આગળ વધીશું. કેમકે ભૂલ તો છે એ માણસથી જ થાય છે એટલે મારા મતે તો એજ છે. કે આપણે ભૂલ થાય તો હાર ના માનવું જોઈએ બટ ખરેખર એને ભૂલને સુધારી અને આપણને એક સ્ટેપ આગળ વધવુ જોઈએ છે એનાથી શું છે કે આપણે ઘણું બધું અચીવ બી કરી શકીએ. અને હાર માનીને જ ના બેસી રહીએ
સરસ અને કદાચ એનું એક કારણ તમને પૂછવા માંગુ તો?
તો હું તમને એમ કહી શકું કે અ સોરી
હેલો
કેમ એવું?
હેલો તમને મારું વોઇસ આવે છે?
હા આવી રહ્યો છે.
હા બોલો શું કયો છો?
હા, બીજો પ્રશ્ન હું તમને પૂછું તો જો દુનિયામાં દરેક વ્યક્તિ, દર મહિને એક નવી કળા શીખે, તો શું બદલાઈ શકે?
હા તો હું કહી શકું ભાઈ, કે લોકો છે ને વધુ આત્મવિશ્વાસી બને.
ઓકે. અને શું તમને લાગે છે કે જિજ્ઞાસા પણ બુદ્ધિ નો ભાગ છે, એવું ખરું?
હા ચોક્કસ, જિજ્ઞાસા છે ને એ બુદ્ધિનો પણ એક ભાગ છે.
ઓકે. અને જો કોઈ વ્યક્તિ સતત પ્રશ્ન પૂછે, તો તે સારી વાત કહી શકાય કે નહીં?
હા મારા મતે હું તમને કહી શકું કે જો શીખવવાના હેતુ થી પૂછે ને તો એ સારું હોઈ શકે.
ઓકે. અને તમને શું લાગે છે, કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની ભૂલ સરળતાથી સ્વીકારી લે છે?
હા. બુદ્ધિશાળી જે વ્યક્તિ હોય છે ને, એ પોતાની ભૂલ સરળતાથી સ્વીકારી શકે છે, કેમ કે એમને ખબર છે, કે મારાથી આ ભૂલ થઈ છે, તો હું એક્સેપ્ટ કરી લઉં, એટલે એમાં કોઈ તે આના કાની નથી કરતો, અને અ કેવાય ને કે સાચા દિલથી સ્વીકાર લે છે.
સરસ અને જો તમને દુનિયામાં તમામ વૈજ્ઞાનિકો સાથે એક બેઠક કરવાની તક મળે. તો તમે એમને કયા પ્રશ્ન પૂછશો?
તો હું એમને પ્રશ્ન કરીશ, કે ભવિષ્યને વધુ સારું કેવી રીતે બનાવી શકાય? એ
અચ્છા, ઓકે. અને તમને શું લાગે છે, કે ભવિષ્યમાં સૌથી વધુ કઈ કળાની જરૂર પડી શકે છે, અથવા પડશે.
હા ભાઈ, નવી રીતે સી વિચારવાની છે ને ભવિષ્યમાં જે કળા છે, એની વધુ જરૂર પડશે આપણને.
ઓકે અને જો ટેકનોલોજીની વાત કરીએ, તો ટેકનોલોજી ખૂબ આગળ વધી જાય. તો પણ માનવ વિચારનું મહત્વ રહેશે ખરું?
અ હા ચોક્કસ રહેશે.
કેમ એવું?
કારણ કે, આપડે જોઈએ કે નવી શોધનો વિચાર તો માણસ જ કરે છે ને, એટલા માટે.
હા, એ વાત પણ સાચી છે, સરસ. અનેજો તમારે બાળકો માટે એકજ સલાહ આપવી હોય, તો કદાચ સલાહ તમે શું આપો?
હું તો એજ સલાહ આપું, કે દરરોજ કઈક નવું શીખતા રહો. જેથી શું છે કે, એની ડેલીની જે એક્ટિવિટી હોય, એ પણ થતું રહેે, અને એમનો જે વિકાસ છે એ બી જલ્દીથી અને સારો થતું રહે, એટલા માટે.
ઓકે. અને આજકાલ આપણે જોઈ રહ્યા છીએ, તો લોકો વાંચવાનું ઓછું પસંદ કરે છે. તો જો દુનિયામાં દરેક વ્યક્તિ દરરોજ કદાચ ત્રીસ મિનિટ પણ વાંચે, તો શું અસર પડી શકે.
હા, જ્ઞાન અને સમજણ બંને વધે.
ઓકે, સરસ. અને તમને શું લાગે છે કે, બુદ્ધિનો સાચો અર્થ માત્ર માર્ક્સમાં જ છે?
ના, નહી.
ઓકે, તો પછી શેમા હોઈ શકે?
હા તો બુદ્ધિનો જે સાચો અર્થ છે ને, એ સમસ્યાઓ ઉકેલવાની અને સાચો નિર્ણય લેવાની ક્ષમતામાંજ હોય છે.
ઓકે. અને જો તમારે એક શબ્દમાં બુદ્ધિશાળી વ્યક્તિનું વર્ણન કરવું હોય તો એ શબ્દ તમે કયો પસંદ કરવા માંગશો હમ.
હા તો હું તો સમજદાર જે શબ્દ છે ને એ જ વધારે પસંદ કરવા માંગીશ. હલો. હલો. હલો. હલો. હલો. હા તો હું તો જે સમજદાર છે એજ હું પ્રશ્નમાં પસંદ કરવા માંગીશ